હલો.
હા કેમ છો?
હું મજામાં
બસ કઈ નહી. કઈ નહી આજ ઘરનું બધું કામકાજ ચાલી રહ્યું છે અને હવે તો હું વિચાર કરું છું કે થોડી સિલાઈ કરવાનું શીખી જાવ.
અચા તો બહુ સારો વિચાર છે તમારો. જોઓને મોંઘાાઈ કેટલી વધી રહી છે. જો આવામાં આપડા પાસે કોઈ હુનર હોય કે સિલાઈ મશીન એવું નો ઉપયોગ કરતા આપણે જો જાણતા હોઈએ તો આપણા માટે કેટલું સહેલાઈ થઈ જાય નહી.
હા એટલે જ તો મેં આમ વિચાર કરું છું કે થોડુંક સ કારણ કે આપણે જો આપણના આપણને વારે ઘડી કંઈક ના કંઈક સિલાઈ માટે જૂતું જ હોય છે કઈક ફિટિંગ હોય કંઈ કઈ ફાટી તૂટી ગયું હોય કે કંઈ આપણે કપડાં સિલાવવા હોય છે અને કેટલું મોંઘવારી વધી ગઈ છે બહાર પણ જો ને કેટલું ખાલી એક સ્ટિચિંગ ના પચાસ થી ત્રીસ રૂપિયા લઈ લે છે. તો હું વિચાર કર્યું કે એના કારણે મશીન જ લઈ આવું અને હું પોતે જ થોડું આ ઘરનું જે થોડું કરવું છે મેં પોતે જ કરવાનું કોશિશ કર્યું છું.
બિલકુલ સાચું કહો છો તમે અને જો તમે જો સિલાઈ મશીન લાવવાના જ છો ને તો બે ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને લાવજો. કારણ કે જો હવે તો એના. અ બઉ જ ફેસિલિટી વાલી મશીનો આવી ગઈ છે. પેલા તો એવી મશીનો હતી. જેને આપ. આપડે હાથથી ચલાવી પડતી હતી. પણ હવે તો ફૂટર વાળી મશીનો આવી ગઈ છે. છે અને એમાં પણ અલગ અલગ પ્રકારની જે આપ આપડે સિલાઈઓ નાની. પછી ડીઝ. ઝેન વાલી અ.... અને એમ એમાં પણ અલગ અલગ અ વેરાઈટીઓ આઈ ગઈ છે. તો તમે એ ફેસ એ જોઈને લાવજો જેનાથી તમારે
એ સાચી વાત તમા એટલે જ તો હું છે ને આજ આજકાલ જો માર્કેટમાં જે ઇલેક્ટ્રોનિક મશીનો કેટલી ચાલી રઈ છે તો ઉ એજ વિચાર કરું છું કે હું એજ મશીન લઈને આવું એનાથી છે ને કામ પણ ઝડપથી થાય અને મહેનત પણ ઓછી લાગે છે.
બિલકુલ સાચું કહો છો અને જોઓને આપડે ઘરમાં કેટલા બધા આવા ઘરગથ્થું કામ હોય. છે જેમ જેમકે આપણે ઓશિકાના. કવર ચડાવવાના પછી અ કટેન છે એ ક્યાંક આપણે. સીવા હોય અ કોય પણ અમ અ જે કપડા આપડા હોય એમાંથી ક્યાંક છોકરાઓ હોય એમને. સિલાઈ નીકળી ગઈ હોય કે એની પાછું રિપેર કરવાનું હોય કે રૂમાલ. કે એવું કોઈ પણ અ અમ ટોવેલ વગેરા એમને આપણે ઘરે જે વાપરીએ એનાજે કિનારીઓ હોય એને આપ આપણે ફોલ્ડ કરીને ફરીથી ફિનિશિંગ સાથે સા.. અ.. સીવાનું રે રહે છે. તો આવા કેટલા બધા નાના અમથા કામ છે જેના માટે. તે સિલાઈ મશીન જો ઘરે હોય તો આપડે ઉપયોગમાં લઈને અને આપુ અ નાન નુ મોટું કામ આપડે જાતે. કરી શકીએ છીએ.
એટલે જ તો કાણ કે જોવને મારે પણ એ જ કારણ છે અ સિલાઈ મશીન લેવાનું કે આવા નાના નાના ઘરના જે કામ છે એ આપણે પોતે કરી શકીએ છીએ બાકી માર્કેટમાં જઈએને પછી કઈ ફાયદો નથી એ વસ્તુનો એટલે એના કારણે જ હું એ જ વિચારું છું કે ઘરમાં જ મશી ટીન હોય તો આપડું કામ ઝડપથી પણ થઈ જાને આપડે વારે ઘડી માર્કેટ પણ નઈ જવું પડે. જો ડ્રેસ છે આપડા પોતાના કામ તો. થઈજ શકે ને આપણા ડ્રેસ છે બ્લાઉસ છે કે ઘરનું તમે કીધું એવી રીતે ઓસિકા બનાવો પરદાઓ બનાવો કે કંઈક રૂમાલ સઈ કરો અ છો. છોકરાઓની ઈનિફોર્મ ફિટિંગ કરો બધું આપડુ જે નાનું નાનું કામ છે એઈ આપડું પોતે જાતે થઈ શકે છે.
બિલકુલ અને આપણને મા અ માર્કેટના ધક્કા પ ભી નથી ખાવા. અ અને બીજું આપણને. કોઈના માટે ઇંતજાર એ બી નથી કરવો પડતો હા આપડે ફટાફટ આપણેે જાતે ન જાતે તે આપણા પગભરે ક્યારે પણ કામ કરી શકે. અને જો હવે તો યુટ્યુબ અને અ. કેટલા બધા એવા ચેનલો આવી ગયા છે છે જેમાં આપણને જો આપણને કોઈ પ્રકારની સિલાઈ કે કટિંગ ન આવડતી હોય તો પણ એને જોઈને પણ આપણે એને ફોલો કરીને એ પણ આપ આપણે આપણે જોઈએ એવા કપડાં સાદગી જે સાદા સાદા હોય નાના એ શીખી શકીએ છીએ અને શરૂઆત આપણે રૂમાલ બનાવવાથી પછી થેલીઓ બનાવવાથી એવું કરવાથી કરી શકીએ છીએ પછી આપણને એક વખત આપ આપણને સામાન્ય સિલાઈ કરતા આવડી જાય એટલે પછી આપણે કોઈ પણ પ્રકારના સૂટ કે ડ્રેસીસ એની પણ યુટ્યુબ પર કટિંગ જોઈને અને જાતે કટિંગ કરીને પછી આપડણે સિલાઈ કરી શકીએ છીએ.
સાચ કે તો તમે હવે આ તો યુટ્યુબ પણ બધું જ બતાડતા જ રહે છે એટલે હું પણ છે ને એવું જ કરું છું હમણાં તો થોડુંક બેઝિક શીખવા જાઉં છું પછી એના પછી ઘરે જ આ યુટ્યુબ ચેનલો જોઈને નવી નવી ડિઝાઇનો અને આજકાલ તો માર્કેટમાં કેટલું બધું ડિઝાઇનો વાળા કપડા એમ્બ્રોઇડરી વાળા એ બધું આવતું રહે છે તો એ શીખવાનો પછી હું પણ પ્રયાસ કરીશ. અને, આપડે જો સિલાઈ મસી ન ઘરમાં હોય ને, તો એનું પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે ને, એની ગુણવત્તા એની ગેરંટી અને સ્ટિચિંગના જે પ્રકાર હોય ને એની સર્વિસ સેન્ટર ને, એ બધી સુવિધાઓ આપણે જોવી જોઈએ, એના અંદર.
બિલકુલ સાચું કહો છો તો તમે. આપણ એમાં મશી નનું તેલ આવે છે, એ વારીએ સમય સમય પર એ એમાં નાખવો જોઈએ. પછી એની જે સોય છે, એ બહુ ઘસાઈ ગઈ હોય, તો પણ એનો ઉપયોગ સા, તો પણ સિલાઈ સારી આવતી નથી. તો એનું પણ આપણને ધ્યાન રાખવું જોઈએ. પછી એક હાથે આપણે જો ચલાઈએ, આપણેે બધા એવું હોય કે ઘરના છોકરાઓને બધા આમ મસ્તી કરતા રહે ને એને જેમ તેમ એના ચલાવે, તો પણ જો સિલાઈ મશીન ખરાબ થઈ શકે છે. તો એની આ આપણને ધ્યાન બી રાખવું પડે છે, કે આપણને એક હાથ એને સરખી રીતે આપણે ચલાઈએ, તો એ સારો આપણને રિઝલ્ટ આપે. આપે છે. અને બીજું હવે તો છે ને માર્કેટમાં કોમ્પ્યુટરાઈઝ મશીન પણ આવી ગઈ છે. જેનાથી આપડે જેવી જોઈએ એવી એના ઉપર કલાકારી કે અ કશીદા કશીદા કરી શકીએ છે. પછી જેવી કમ્પ્યુટરાઈઝ મશીનમાં એમાં આપણે જેવું ડિઝાઇન કર્યું હોય એવું ડિ ઝાઈન પણ એમાં અ કરી શકીએ છીએ, અને અ અલગ અલગ પ્રકારના થ્રેડ કે ધાગા વાપરીને અને ડોરા એટલે અ એ વાપરીને પછી એમાં પણ આપણે કપડા ઉપર ડિઝાઇન પણ ઉતારી શકીએ છે તો હવે તો સિલાઈ મશીન એટલે આપણે કોઈ પણ પ્રકારનો અલગ અલગ ડિઝાઇનિંગ કપડું પણ બનાવવું હોય તો એના માટે પણ બહુ જ ઉપયોગી છે.
હા નહી તમારી આ વાત બરોબર છે માર્કેટમાં હવે કેવી નવી નવી મશીનો નીકળી ગઈ છે બટ આપડે છે ને શરૂઆતમાં આપણે આ ઇલેક્ટ્રોનિક કા તો પગ વાળી એજ મશીનનો ઉપયોગ કરવો જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે એક વખત આપણ ને હા અ આપણું અ હુનર ઉપર થોડી કમાન્ડ આવી જાય પછી આપડે વધારે પડતું એના કામ કરી શકી છે પણ શરૂઆતમાં સાદી સિલાઈ કરીને અને અ નરૂ રૂમાલ કે થેલીઓ એવું બધું સીવીને એ સાઈડ કિનારીઓ વાળીને આપણે સીધી સિલાઈ સીખ શીખવીને અને પછી આપણે એમાં વધારે અ પડતા અ અલગ અલગ પ્રકારના કામ કરી શકીએ.
સાચચું કય્યું હતું તમે અને જો સિલાઈ આપણે શીખવું પણ કઈ અઘરું કામ નથી આપણે ધીરજથી અને રોજે પ્રેક્ટિસ કરીએ ને તો થોડાક મહિનોમાં શું એક બે મહિનામાં જ આપણે સિલાઈ શીખી લઈએ.
બિલકુલ સાચું કહો છો. આ કઈ બહુ અઘરું કામ નથી પણ એના માટે તે આપણું ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ. આપણે ફોકસ હોવો જોઈએ કે આપણે કઈ સિલાઈ કરવી છે અને આપણા મનમાં થોડું આમ ઉત્સાહ પણ હોવો જોઈએ કે ના મારે કંઈક તો શીખવું છે. ના મારે મારા માટે બ્લા લાઉઝ તો સીલ અ સીવી જ નાખું એટલી તો મારાં હું પારંગત હોવી જ જોયું કા તો મારું જે સૂટ છે પહેરવાનો ઈ હું સીવી નાખું એટલું તો મારામાં હોવું જ જોઈએ એટલે આપણે શીખવાનું પણ જો ઉત્સાહ હોય તો જ આપણે આપ આપણે સારી રીતે સિલાઈ મશીનનું શીખી શકીએ.
સાચી વાત જો પેલા કેવી પગ વાળી અને હાથે ચલાવ વાળી મશીનો આવતી એ થોડું અઘરું લાગતું હતું કારણ કે એના પાયા ઉલટા સુલટા ફરી જતા હતા આપણાથી તો આપણને શીખી નહી શકતા હતા પણ હવે માર્કેટમાં ઇલેક્ટ્રોનિક મશીનો અને વિવિધ પ્રકારની તમે કીધું તેમ કોમ્પ્યુ એ આવી ગયા પછી કેટલું સરળ થઈ ગયું છે કે મતલબ ઇલેક્ટ્રોનિક આવી ગઈ તો કેટલું સરસ છે કે એક પગ દબાડોને ફટાફટ ચાલવા માંડે એમાં એટલું આમ શીખવા જેવું કઈ નથી.
બિલકુલ સાચું કહો છો તમે અને મારા એ વ્હાઈટ કલર ની જે મશ ન આવે છે ને એક તો મારા કને પણ છે મારા ઘરે એટલે મારે પણ શું હોય છે કે રાજપૂતિ ડ્રેસ અમારા અહિયા તો બધી જ લેડીઝોને રાજપૂતી ડ્રેસ પોતાની સ તો આવડે જ છે. તો કોઈ પણ આપડે અવસર હોય કોઈ પણ આમ નાનું એટલે કોટનની સીવામાં મને પણ કોટનની સીતા આવડે છે એટલે ક્યારેક પહેરવું હોય એકદમ નવું આપડે કે પહેરીને જવાનું છે તો તરત આપણે લાયએ અને આમ કટિંગ કરી અને સવારે પહેરી પણ શક છે તો એ પણ આપણા માટે તે બહ સારું મને તો બઉ હા ફાયદો છે. અને હવે તો સિલાઈ જોઈએ તો કેટલી મોંઘી થઈ ગઈ છે એક એક ડ્રેસ ના છસો સાતસો રૂપિયા લે છે. તો જેટલી આપણેે કાપ પડ નહીં હોય એ એટલું તો સિલાઈ થઈ ગઈ છે તો આપણને આ કલાકારી તો શીખવી જ જોઈએ મહિલાઓ માટે તો બહ જ મહિલાઓ માટે હા ખુબ જ
હા તમે આ વાત સાચી કીઘી. કે જેટલું તો કાપડ નહીં હોતું એટલી તો સિલાઈ મોંઘી થઈ ગઈ છે અમારે ત્યાં પણ એવું જ છે આ રાજપૂતિ પોશાક ના ત્યાં અરે ત્યાં તો બહુ મોંઘા મોંઘા મત સિલાઈ એ લોકો કરે છે ડ્રેસ નથી હોતો તે ટ તો એ લોકો સિલાઈ લઈ લે છે. એટલે જ હું વિચાર કરું છું કે હું પણ થોડું ઘણું ઘરમાં મતલબ આમ પેલા આ શીખી લ્યો પછી આપણા જે ટ્રેડિશનલ ડ્રેસ છે એનો પ્રયાસ કરીશ કોટનના કપડા ઉપર જ અને અગર સારું જ સીખવાઈ જાય તો ખબર તમને સિલાઈથી તો લોકો ના વેપાર પણ ચાલે છે. ને વ્યવસાય પણ છે.
બિલકુલ સાચું કવ છું આપણે કોઈ દુકાનદારી પાસેથી એક થકમાં એક જેવા કપડાં સીવાનું પણ આપણે ઓર્ડર લઈ શકીએ છેએ તો એ પણ ચાલી શકે. અને વધારે એમાં પારંગત થઈ જાવ તો આપ કોઈ સિલાઈ પણ ખોલી શકે છે. કારણ કે બહુ બધા હવે તો સિલાઈ શીખવા પ્રત્યે ઇન્ટરેસ્ટ બતાવે છે કારણ કે સિલાઈ બહુ મોંઘી
મોંઘી થઈ ગઈ સાચું કીધું ચાલો બીજું કઈ નહી આપડે કોઈ બીજા નું નહી લઈએ પણ પોતાનું તો કરી શકીએ ને પોતાનું ઘરનું કામના જે નાના મોટા કામ છે છે અને આપડું પોતાનું સીવી લઈએ એ જ બધ મતલબ થઈ જાય તો પણ સારું છે. આજ આપડે માર્કેટ નહી જ આપ બીજાને આપડણે ઘર જ નહી બતાડવી જોઈએ તમને ખબર છે આપણે તત્કાલમાં પણ કઈ ડ્રેસ લઈ આવીએ તો એમના સીવાના તત્કાલના પણ એક્સ્ટ્રા પૈસા આપવા પડે છે અગર આપણને સીતા આવડતું હોય તો આપણે તમે કીધું તેમ સવારે લઈ અને સાંજ સુધી સીવીને આપડણે પહેરી શકીએ છે.
બિલકુલ સાચું કહો છો તમે ચાલો તો ફરી મળીશું અને ફરી આના વિશે ચર્ચા ચા કરીશું અને તમારાથી વાત કરીને બહુ સારું લાગ
મને પણ તમારી જોડે વાત કરીને ખુબ સારું લાગે ચાલો મળીએ પછી. હમ.